હલો,
હા કે શું?
મચમાં
હા, મારો અવાજ આવી રહ્યો છે?
હા,
હમ તો આજે થોડીક આપડે ખોરાક વિશે વાત કરીએ,
ખોરાક માં તો એવું છે, કે ખાદ્ય પદાર્થની તો બધાને જરૂર પડવાની જ છે.
હમ આ પણ ખુબ જ રસ પ્રગ વિષય હતો એટલે મેં આના ઉપર વાત કરી, એમ હલો,
હલો,
હા, તો ખોરા છે જ
અવાજાવ ધીમો ધીમો સંભળાય છે,
ખોરાક આપણા જીવનની મૂળભૂત જરૂરિયાતમાંનો એક છે, બરાબર ને
બરાબર કારણ કે, જો આપડે ખોરાક ન લઈએ, તો બધા વિટામિન્સ ઘટે મિનરલ્સ ઘટે એટલા માટે આપણે ખોરાક ખૂબ જ જરૂરી છે,
હા એટલે તમારું કેવ મા એમ છે, કે ખોરાક વગર જે છે એ જીવન જ શક્ય નથી, જ
ખોરાક વગરનું તો જીવન પણ અશક્ય દેખાય છે.
ખોરાક જે છે, એ માત્ર ભૂખ સંતોષવા માટે જ હોય છે, ખરું કે નહીં?
નહીં ભૂખ સંતોષવા માટે નથી શરીર માટે જે બધા વિટામિન્સની જરૂર હોય, મિનરલ્સની જરૂર હોય એ બધા માટે ખોરાક જરૂરી છે.
સંતુલિત ખોરાક ન મહત્વ પણ ઘણું હોય છે, બરાબર ને?
અવાજ કમ સુનાય
શરીર આપણા શરીરને અલગ અલગ પ્રકારના પોષક તત્વોની પણ જરૂર પડતી હોય છે, બરાબર ને
બરાબર છે જેમ કે સૂર્યભોગ પ્રકાશ માંથી આપણે વિટામિન્સ ડી લઈ શકીએ છીએ, એવીજ રીતે વિટામિન્સ ઈ બી એ બધા જ વિટામિન્સ માટે આપડે ખોરાક ખૂબ જ જરૂરી છે,
અને દરેકનું શરીરમાં અલગ અલગ કાર્ય હોય છે, વિટામિન સીનું વિટામિન એનું બધાનું છે શરીરમાં અલગ અલગ કાર્ય હોય છે, બરાબરને
બરાબર જેમ કે શરીરમાં આજકાલ લોકો ખોરાકને બહુ જ નજીવો સમજે છે પછી શરીર એકદમ લોચ થઈને ભાંગી પડવા લાગે કારણ કે બધા જ વિટામિન્સ ઘટી જાય છે પછી બોટલ બાટલા ચડાવવા પડે છે
આજકાલ લોકો સ્વાસ્થ્ય ખોરાક વિશે વધુ વાત કરતા હોય છે જેમ કહે છે સાદુ ખાવું જોઈએ પછી તળલીું ઓછું ખાવું જોઈએ
આજકાલ લોકો સાદો ખોરાક જેમ કે ખીચડી કઢી દાળ ભાત શાક રોટલી સાદા ખોરાકને વધુ ઉત્તમ સમજે છે કારણ કે બધા જ ખોરાક ના પદાર્થો જે આપણે લઈએ છીએ એમાં બધા જમાં ભેળસેેળ ખુબ જ આવે છે
યોગ્ય ખોરાક જે છે સારી તંદુરસ્તી માટે જરૂરી હોય છે
યોગ્ય ખોરાક તો બહુ જ જરૂરી છે કારણ કે આપણું શરીર બધા જ પ્રકારના વિટામિન મિનરલ્સ અને બધી વસ્તુથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ જેવા ખનજ તત્વો ઘણાથી બનેલું છે એટલે આપડે બધા જ અ વસ્તુ જરૂરી છે ખોરાક માટે
અને જે ખોરાક જે લઈએ છી એ વિવિધ દેશોમાં છે ખોરાકની રીતો જે છે એ અલગ અલગ હોય છે દરેક વિસ્તારની સંસ્કૃતિ ને પરંપરા પ્રમાણે છે ઘણા લોકો એવી રીતે ખોરાક ખાતા હોય છે
આપ અહિયાં તો ગુજરાતમાં છે કે વિદેશમાં છે કે કોઈ પણ એક જગ્યા એ ગમે ત્યાં જઓ બધી જ બધી જ જગ્યાઓમાં આપણેે સાદો ખોરાકની ખુબ જ જરૂરી છે પરંતુ અત્યારે સાદો ખોરાક કોઈ પણ વ્યક્તિને અનુકૂળ ભાવતો જ નથી હોતો
હા એ પણ વાત સાચી છે તમારી અને ઋતુ પ્રમાણે પણ ખોરાક માં ફેરફાર થતો હોય છે એ વાતની તમને ખબર જ જ હશે ને
અત્યારે જાજુ મસાલા વાળું બધાને એવા જ ચટપટા જેવા કે કુરકુરે એવા જ ખોરાક બધાને અત્યારે ભાવે છે
અને ઘણી જગ્યા એ છે એ રૂતુને અનુકૂળ ખાદ્ય પદાર્થો લેવાય છે તો શરીર માં માટે લાભદાયક હોઈ શકે છે જેમ કે છે કે શિયાળામાં છે તો એ આપણે ગરમ ગરમ વસ્તુ ખાઈ શકીએ ઉનાળામાં ઠંડી શરીરને ઠંડકલા મળે એવી વસ્તુ તો આપણે ઋતુ પ્રમાણે જો ખોરાક લઈએ તો એ શરીર ને ખુબ જ લાભદાયક બની શકે
ખરેખર છે કે ઋતુ પ્રમાણે જેમ કે આપણે શિયાળામાં કેમ અડદિયા જેવા સરસ સરસ ભારે ખોરાકો લઈ શકીએ છીએ વિટામિનથી ભરપૂર કાજુ બદામ આ તે નાખેલા આપણે કેમ અડદિયાને બધું જ જ શિયાળામાં જમીય છીએ એ ઉનાળામાં આપણને પાચન સારું થતું નથી
ખાદ્ય પદાર્થ છે એ આજકાલનો છે લોકો બગાડ વધારે કરતા હોય છે તો ખાદ્ય પદાર્થ એ વેરસાઈ જતો હોય છે અને બીજી તરફ છે એવું છે કે ઘણા લોકોને પૂરતો ખોરાક એનો મળતો પણ નથી હોતો તો આપણે આ પણ આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણને ખોરાક મળે છે તો આપણે તેની માન જાળવવું જોઈએ અને એને વેળફવ ન જોઈએ કેમકે
ખરેખર છે આપડે એનું બરાબર ધ્યાન રાખ વું જોઈએ કે જો આપડણે પાંચ વ્યક્તિ નું રસોઈ બનાવી હોય અને આપણેે ખોટે ખોટા બે જમીને બીજું બગાડ કરી નાખીએ અને કેટલા બધા બાળકો છે મોટા વડીલો છે જે ્યા હોય ઈ લોકોને આપડણે આપીએ તો કેટલું સારું લાગે લોકોને જમવાનું ટાઈમસર મળતું જ નથી લોકોને આપડે ક્યારે વિચારતા જ નથી કે ઈ લોકો જમ્યા હશે કે નહી જમ્યા હોય આપડે થાળી માં આવી ગયું એટલે પૂરતું છે
હા અને આજકાલ કેવું છે કે લોકોને પેકેટમાં બંધ ખોરાકનો ઉપયોગ વધી ગયો છે લોકો બધા પેકેટમાં જ ખોરાક ખરીદી રહ્યા છે તો એ પણ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે અને એવું છે કે એમાં સારા તે પોષણ અને ગુણવત્તા વિશે પણ જાણવું જરૂરી છે કે એ પેકેટમાં રહેલો ખોરાક છે અને ગુણવત્તા સારી છે કે નથી
હમ ખરેખર છે કે નાના બાળકો તો ઠીક છે પણ વડીલો પણ આજે પેકેજ બંધ ખોરાકો ખુબ જ લઈ રહ્યા છે કારણ કે એમાં બહુ જ ચટાકેદાર વ્યંજન નાખેલા હોય છે એટલે એ લોકો એવી કદર ખેડૂતોના ખોરાકની જે અનાજ પકાવે છે એવી વસ્તુની કદર કરતા જ નથી
વાત પણ સાચી છે અને ખોરાકનું જ ને આપણે એને સન્માન કરવું જોઈએ એવી વાતો પણ ઘણી વાર આપણને સાંભળવા મળી હોય છે કારણ કે એની પાછળ ઘણા લોકોની મહેનત જોડાયેલી હોય છે જેમ કે એક્ઝામ્પલ લઈએ કે ખેડૂતથી લઈને ગ્રાહક સુધી લાંબી પ્રક્રિયા થાય છે ખેડૂત જે છે એ અનાજને પકાવે છે ત્યાંથી પછી મોટા મોટા યાર્ડમાં કે મિલમાં આપ છે પછી ત્યાંથી કોઈ દુકાનદાર એને ખરીદે છે પછી ત્યાંથી ગ્રાહક લે છે અને પછી એને ઘરે લઈ એ પણ ઘણા લોકો છે એ જોડાયેલા હોય છે તો ખોરાકને આપણે ઘણું બધું સન્માન આપવું જોઈએ
ખરેખર છે કે આપણેે ખેડૂતોનો જે માલ છે એ લોકોને પૂરતા પૈસા મળતા નથી જયારે વેપારીઓ છે એને પૂરતા પૈસા એ લોકો ભલે યાર્ડ માંથી લઈ આવે પણને કમિશન સિવાય ઘણું બધું મળે છે જયારે ખેડૂતો તન તોડ મહેનત કરે છે છતાં એ લોકોને એના માલના પૂરતા પૈસા મળતા નથી એટલે આપણે એની કદર કરતા નથી પણ ચાલો આપણે એની કદર કરતા શીખીશું
હમ એ વાત પણ સાચી છે ખોરાકની હંમેશા માટે છે ને આપણે કદર કરવી જ જોઈએ આપણને મળે છે તો આપણે સંતોષ અનુભવવો જોઈએ અને ભગવાન ન પણ આપણે ધન્યવાદ કેહેવો જોઈએ કે આપણને ત્રણ ટાઈમનું જમવાનું જે છે આરામ થી મળી શકે છે
આવી રીતના જો આપણે ખોરાકને થોડો બચાવીશું થોડો એને વ્યવસ્થિત વાપરીશું તો આપણું આરોગ્ય બહુ જ સ્વાસ્થ્ય ખૂબ જ જળવાઈ રહેશે
અને આજે તમે મને જે આ ખોરાક વિશેની ઘણી નવી બાબતો જે મને તમે કીધી જે મને ખ્યાલ નહોતો એ બદલ પણ તમારો ખૂબ આભાર અને આને આજે ખોરાક વિશેની બાબતોમાં મને ઘણું બધું જાણવા મળ્યું છે અને આ ચર્ચા કરીને તમે પણ તમારો ટાઈઇમ આપો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર.
ખૂબ અભાવ ખૂબ ખૂ ખ આભાર
અને આ ફરી વાર મળીશું આવા નવા ટોપિક છે.
ખબા ધન્યવાદ